હા મજામાં. તમે?
હા મજામાં. અહ આજકાલ તમને ન નઈ લાગે પ્રદુષણ ન પ્રમાણ ખુબ જ વધી ગયો. અમારે અહિયા તો ગામડાઓના લોકો હું કરે કેમ કે આજુબાજુ ને એવા કચરા ફેંકી જાય, પછી તેઓ વણતા પણ નથી એટલે રોગચાળો ફેલાઈ ગયો જેના લીધે પછી અહ હોસ્પિટલો પણ બધી ફૂલ સરકારી હોય કે ખાનગી હોય, તેથી દવાનો ખર્ચ પણ વધી ગયો, પછી તેઓ અહ હવાનું પ્રદુષણ કેમ કે ફેક્ટરીઓનો પણ બહુ વધી ગયો, પછી અમે ધીરે ધીરે ફેક્ટરીઓ નોટિસ આપી કે તમે પ્રદુષણ નું પ્રમાણ ઘટાડશો, તહી તતા અમને તમે સીલ કરાવી દેેશો પછી તેઓએ પ્રદુષણ નું પ્રમાણ ઘટાવ્યું પછી, અમારે ત્યાં સરકારશ્રી એ પછી, બધા જે ઉભી રહેલા સરપંચોને એવું. પાઈ અમને તેમને નોટિસ આપી, કે તમે શું કરે, કે તમે એટલે અમે તેમને રિક્વેસ્ટ કરી, કે તમે અમારે ત્યાં સરખી સાફ સફાઈ કરાવો અને. જેના લીધે અમારે, અમારે ત્યાં ગામમાં પ્રદુષણનું પ્રમાણ, થોડું ઘટી ગયું છે.
બરોબર સાચી, વાત પર્યાવરણ શું છે, તમને ખબર પર્યાવરણ. મતલબ પ. પર્યાવા એટલે આપણા, આસપાસનું સંપૂર્ણ કુદરતી, માહોલ હવા પાણી જમીન વૃક્ષો પ્રાણી પક્ષી, અને માણસો. વધુ મળીને એક પર્યાવરણ બને છે, જો પર્યાવરણ શુદ્ધ હોય, અને સમતુલન હોય, તો જીવન સરળ અને સ્વસ્થ રહે છે, પરંતુ આજકાલ માનવ પ્રવૃતિઓ ના કારણે પર્યાવરણ ભારે નુકસાનમાં પહોંચી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલાેશન. અર્બનાઈઝેશન અને વધતી પોપ્યુલેશન ના કારણે પ્રદુષણ સતત વધી રહ્યું છે, આથી આપણે ખુબજ, જાગૃત રહેવું જોઈએ આજના સમયમાં આપણે જેમ કે હવા હવા. શ્વાસમાં લઈએ છીએ તે પહેલા શુદ્ધ હતી તે હમણાં ધીરે ધીરે, અશુદ્ધ થવા લાગી છે, પાણી જે આપણે પીય છીએ એ પહેલા શુદ્ધ હતું એ હમણાં ધીરે ધીરે, પ્રદુષિત થવા લાગ્યું છે. જમીન, પર કેમિકલ અને પ્લાસ્ટિકનોો વધુ ઉપયોગ થાય છે, જેના કારણે જમીન પર પ્રદુષિત થાય છે, આ બધું મળીને આપણા હેલ્થને ખૂબજ નુકસાન પહોંચાડે છે, અને માત્ર માણસ. નહી, પણ પાણી પક્ષીઓ અને વૃક્ષો પર તેના પર અસર પડે છે, તો આપણે પર્યાવરણના ડિટેલ્સમાં સમજવું, જોઈએ અને પર્યાવરણ ન જતન કરવું જોઈએ.
હા, તમે. કીધું, તેમ પર્યાવરણને આપણે સારી રીતના. આખું છે, આપણે નદીઓને ચ. ખી રાખવી છે, અ આ એક વાર અમારે પાસે. કેવો કિસ્સો બનેલો કે, જેના લીધે અ, પેલું પાણીમાં પ્રદુષણ વધ. ગ અને તેને પીવાના લીધે ફૂડ પોઈઝનનેને, એવી અસર જોવા મળી એટલે અમે પછી, બધા મળીને તળાવ સ્વછ કર્યા જેના લીધે ખુબ સારું છે, કે પાણી હવે શુદ્ધ આવતું છે અમે. અમે ત્યાં એવી એવું છે કે એક ઝાડ કાપે તો ત્યાં સો ઝાડ રોપવાનો કેમકે જેમ ઉંમર વધારે જની તો તેમ તેઓ ઝાડ વધુ લાગે એક વાર તો એક હજાર પેડ પણ લગાવને દંડને એ ફટકાવ્યો હતો જેના લીધે અમારે. ત્યાં વૃક્ષો કાપાય નહીં અને પાણીનું પ્રમાણ સારું એવું જળવાઈ રહે છે, અને પ્રદૂષણનું પ્રમાણ કેમ, કે શહેરોમાં ગાડીઓનું પ્રદુષણના લીધે તાપનું પ્રમાણ ખૂબજ વધી ગયું છે. હું, જ્યાં નોકરી કરું ત્યાં રહું ત્યાં શહેરમાં રહું છું, જેના લીધે મને લાગે છે કે શહેરનું જીવન એમ બહુ ખરાબ જેવું લાગે છે, કેમ કે પ્રદુષણ નું પ્રમાણ ખુબ વધી ગયું અને જારે પણ લાાઈટ બિલ. અ એટલે કે ત્યા ગરમીનું પ્રમાણ ખુબ જ વધી જાય છે, એટલે એસી ન ખર્ચ પણ ખુબજ આવે છે, જેના લીધે ખર્ચના પ્રમાણમાં પણ એટલે નોકરી કરવી પણ એટલી મુશ્કેલ બની જાય છે કેુ. ના કારણે કે, એટલે આપણે પ્રદુષણ તો અટકાવ જોઈએ.
પર્યાવરણ એ આપણું નેચરલ સોર્સન છે, જેમાં હવા પાણી જમીન જંગલો બધું આવી જાય છે, પર્યાવરણ આપણને જીવન માટે જરૂરી રિસોર્સ આપે છે, જેમકે ઓક્સિજન ખોરાક પાણી વગેરે જો પર્યાવરણ. બેલેન્સમાં રહે તો ઓક્સ ઈકોસિસ્ટમ પણ બેલેન્સ રહે પરંતુ જ્યારે, આપણે કુદરતી રિસોર્સનો ઓવરસોર્સ કરીએ છીએ ત્યારે ઇનબેલેન્સ થઈ જાય છે, આ ઇનબેલેન્સના કારણે ક્લાઇમેટ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા, ઉઊભી થાય છે. અને જેવી રીતે આપણે પર્યાવરણ પર ડિપેન્ડ છે, તેવી જ રીતે પર્યાવરણ પણ આપણા પર ડિપેન્ડ છે, કારણ કે આપણે ઓક્સિજન લઈએ છેએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ, છીએ તેવી જ રીતે ઓક્ વૃક્ષો. કાર્બન ડાયોક્સાઇડ લે છેને, ઓક્સિજન મુક્ત કરે છે, એ માટે આપણે એકબીજા પર ડિપેન્ડન્ટ છે તો અ આપણે ઈકોસિસ્ટમને પણ સમજવું એ ખૂબ જ જરૂરી છે. ઈકોસિસ્ટમ એ લિવિંગ અને નોન લિવિંગ થિન્કિંગ વચ્ચેનું એક ઇન્ફ્રાસ્રકચર છે જેમકે પ્લાન ઓક્સિજન આપે છે અને માણસો કાર્બન ડાયોક્સાઇડ આપે છે આ માટે એક બેલેન્સ. જો, આ બે. તો લાઈફ પર ગંભીર અસર પડે છે, આથી દરેક વ્યક્તિ, પર્યાવરણને પ્રત્યે જવાબદારી. સમજવી જોઈએ, અન અન્ય બાબતો જેમ કે પાણી બચાવવું જોઈએ, વૃક્ષો વાવવું જોઈએ. ન કાપવું જોઈ, અને. પાણી, ન પ્રદુષણ અટકાવવું જોઈએ.
હ તમારી વાત સાચી છે, કે આપણે પાણી પ્રદુષણ અટકાવવું જોઈએ આપણે અ ગમે તે પ્રદુષણ હોય તે અટકાવ જોઈએ, જેના લીધે આપણને ખુબ સારું બને છે, અને આપણે. અને પ્રદુષણ, પણ અટકાવ જો.
હા, સાચી વાત તમને પ્રદુષણ ના પ્રકારો જાણ્યા છે.
હા, હા અમે પ્રદુષણ ના પ્રમાણ થોડાક એમ તો જાણતા છે, જેમ કે. કે હા, પારડુસન્દ. આ વાયુ પ્રદૂષણ. જમીન પ્રદુષણ કે, જળ પ્રદુષણ તેમાં બધા લોકો, જો હવા. તો ફેક્ટરીઓને કારણે પ્રદુષણ નું પ્રમાણ ખુબજ વધી જાય છે, જમીનમાં પ્લાસ્ટિક નો કચરો નાખવાના કારણે પણ અ કચરા ન પ્રમાણ ના લીધે પ્રદુષણ ફેલાય છે હવા. જળમાં પણ તમે કેમિકલનું પાણી નાખો તેના લીધે પ્રદુષણ થાય છે, ખચ નાખો તો પ્રદુષણ થાય છે, એટલે આપણે ગંગા નદી એ કેટલી શુદ્ધ હતી તેને તેનું પાણી પણ અમે, ધીરે ધીરે કાળું પડવા લાગ્યું છે.
એના સાથે એક નોઈઝ પોલ્યુશન પણ આવે છે, નોઈઝ પોલ્યુશન એટલે અવાજ પોલ્યુશન અવાજ પોલ્યુશનમાં એવું, હોય કે ટ્રાફિક જામ જ્યાં ટ્રાફિક જામની સમસ્યા વધી, ગઈ હોય, કે ટ્રાફિક. ટ્રાફિક નહીં હોય, તો બી. આજકાલ ના લોકો ના મે ટલ અહ મેન્ટલી એ છે કે હોર્ન મારવો. હોર્ન મારવાના કારણે નોઈસ પોલ્યુશન ખુબ જ વધે છે. નોઈસ પોલ્યુશન મતલબ અવાજ અવાજ નું પ પ્રદુષણ. એટલે અવાજ ઓછો કરવો જોઈએ જેથી પર્યાવરણ આપણે ધીરે ધીરે બચાવી શ. એર પોલ્યુશન અહ ફેક્ટરી જેલા ધુમાડાથી થાય છે, અને વોટર પોલ્યુશન એ પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ફેક્ટરીના વેસ્ટેજ પાણી છોડવામાં આવે છે કે પ્લાસ્ટિક નો ગાર્બેજ પણ નદીમાં જ ફેકાય છે, આથી પીવાના પાણી આપણે પીવાલાયક પાણી, પીવાલાયક રહેતો નથી, જેના કારણે જળચર પ્રાણીઓને પણ ખુબ જ અગવડ પડે છે તે લોકની લાઈફ ને પોલ્યુશનને પણ ઈગ્નોર કરી શકાય નહી. અહ વહીકલ વગેરે ચલાવતી વખતે આપણે અવાજ ઓછો કરવો જોઈએ. હવા-હવા અહ પ્રદુષણના મુખ્ય કારણો જેવા કે ઇન્ડસ્ટ્રીલાઈઝેશન, અર્બૉનાઈઝેશન, પ્લાસ્ટિક નું વધુ પડતો ઉપયોગ, વૃક્ષો નું કાપવું અને વગેરે વગેરે ઘણા બધા કારણો છે. તો આપણે અહ-અહ બધી-બધી ઇન્ડસ્ટ્રીલાઈઝેશન થતા થોડો અટકાવવો જોઈએ. પ્લાસ્ટિક નો વધારે પડતો ઉપયોગ એ ઓછો કરવો જોઈએ. જેના કારણે પ્રદુષણ ઓછું થાય, વૃક્ષો કપાવવાથી અટકાવવા જોઈએ, અથવા ખુબ જ જરૂરી હોય તો વૃક્ષ કાપીને તેના જગ્યા પર દસ વૃક્ષો વધુ વાવવા જોઈએ, જેના કારણે એક વૃક્ષો એક વૃક્ષ નું અહ એ દસ વૃક્ષ આપી શકે. ને ઓ જે પ્રોપરેશન ખૂબ જ વધી રહી છે, તો પોપ્યુલેશનના કારણે પણ પ્લાસ્ટિકનો વધુ પૂર તો ઉપયોગ કે અહ નોઈસ પ્રદુષણ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
હા તમારી વાત તો સાચી છે કે આજકાલના જેમ કે લગ્ન પસંદમાં ડીઝે ને એવા લાવે તેઓ અહ પોતાને બહુ પેલું સમજે કે તેઓ વધુ ઉગાડશે કે તો હારા લાગશે પણ એવું ન થાતું કે તેમને પણ પેલું થાય ને આપણને પણ પેલું થાય એટલે લગ્ન પ્રસંગમાં પણ થોડુંક નોઈસ ઓછું કરવું જોઈએ. આપણને તમે કીધું તેમ વાહનને પેલું વોઈસ અહ પણ પણ ઓછું કરવું જોઈએ જેથી વો વોઇસ પોલ્યુશન ઓછું રાખે. પછી હવા પ્રદૂષણ પણ ઓછું કરવું જોઈએ, જળ પ્રદુષણ પણ ઓછું કરવું જોઈએ અને વાયુ પ્રદુષણ પણ ઓછું કરવું જોઈએ. જેના લીધે આપણને પર્યાવરણ શુદ્ધ રહે, આપણને શુદ્ધ ખાવાનું મલે, શુદ્ધ પીવાનું મલે, શુદ્ધ રહેવાનું મલે છુજ આ-આ આબો હમાં રહેવાનું ગમે અને જેના લીધે આપણા સેહત ખૂબ જ રહે સારી રહે અને આપણા જીવન ખૂબ સારો બને છે.
હા આજે પોપ્યુલેશન વધવાથી પણ અહ રીસસ પર અહ ખુબજ અસર પડી રહી છે. કેમકે પોપ્યુલેશન વધવાના કારણે વેહકલનો પણ વધુ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા બધા ઘણું બધું પ્રદુષણ થાય છે.
આપણે આપ આગાડી પણ આજ રીતના પ્રદુષણ વિશે જયારે રૂબરૂ મસ્ત ત્યારે વાત કરી રહું.
ઓકે.